ઓય કઈ જાઓ છો
ઓયે આ બાજુ જોતા બી નહીં કસે કેસે લોગ ભરે હે દુનિયા મે બૂમ પાડું છું તોય સંભાળતા નથી હારા કેવા માણસ છે હલો
હાલો
હા બોલો
કેમનો તમારો લાગી જાય હે અમારો નહીં લાગતો
મેં કવું ને તમારા નેટવર્ક માં કુછ ગડબડ હૈં
એ નહી અરે આ તું હમ જ વાત ને આ બેન છે ને શ કેવું કરે ખબર એ મેમ છે ને કાર્યમાં એમને આપડી આઈડી બ્લોક કરી એમના ટાસ્ક પૂરા કરીને પછી આપડી આઈડી ઓપન કરશે બોલ મને આવું લાગે છે
કેસે કેસે લોગ ભરે હૈ યાર ભાઈ
કેસે ભરે હૈં
પતા નહી વોતો આપ દોન કો પતા તુમ દોન બાત કર રહ હો મુજે
કાલે હાંચવી લેજો હું આવવાનું આવું નહી તો કાલ રાતે નીકળવાના હતા કાલે બપોર બપર મૂકી જઈશ કઈ આગળ આણંદ જોન બાઈક પાસે બાર માં ભ કોલેજ લઈને જાયશ એટલે તો ભ કે લાગે છે સવારે દસ વાગે આઠ નવ દસ વાગે જાય ને તયન વાગે આવે આ તો ઓધરે બોલ બેિહળે બેહાડી જશે હ દસ વાગે બડી જશે સ બાઈક મારું માર પપા લઈ જાયે એમ હા તો અત્યારે દસ વાગે જવા તો મૂકતો જશે એવૈયો અને કઈ દેજે અવે અત્યારે ઘરેજૌ તો હું કહી દઈશ કહી દઈશ તો હરિયા લેતો તો બે ઠલા છે આ બે કોઈ વા ઘરની ડાયરેકથી હલો
હા
મૂક આવું છે અને મૂકી મૂકી જ મેડમ હમ્મ
તો વર્ધન જશે કોણ અને સર ને શું જવાબ આપવાનો મારે એ કઈ જવાનું છે
કલાક જનું કલાકમાં જઈને આવું કઈ બાર
તેમાં છોકરી કોણ આવ્યું તે
હ બેન ના બેન તો સાંભળતી જ નહી તમારે એકેડમી પર કેટલા વાગે જવાનું હોય છે
સવારે આઠ
એટલું વેલું જવાનું છૂટવાનું કેટલા વાગે
રાતે આઠ
સાત થી આઠ સેલેરી શું છે નવેજ
નોટ ડિસાઈડેડ
કેમ છું
કેટલું કામ કરે તોમાં પૈસા મળે
પણ ડિલીનું કેટલું છે એમ કે
ભગવાન જોડ કઉ જેટલું કામ કરે એટલા પૈસા મળે ત ભે થા ને આવે મગજ જેવું સાલું
પહે પહેલો જ મનથ છે શું તમારા એકેડેમી પર
પેલો જો ને પેલો જ મનથ છે ના ભાઈ મેં એકવીસ બાવીસ તરીકે તો જોઈન કરયુ દોડતામે મે બુમ પડી તમ હંભળતા નહીં જુસર
શું?
તો અમે એટલે હું બોલતી હતી શું શું તો શું એટલે રાત છે શું છે એમ રાત છે કઉ તો ખોરું.
હમ હમ મને એમ કે દિવસ
દિવસ તો જલ્દી કામ પર જા માડું થશે.
હમ હમ બરોબર આજે
કામ છે બરાબર છે. વાધો નહીં.
બરાબર છે ચાર ઓબ્જેક્ટ.
જો ચાલું રાખો.
હા અરે યાર આયા ખરા.
એક બીજા વાતો કરો
રૂપિયા ખાલી. તમે નઈ કેતા માર જોડે પાંચ કરોડ ના પાંચ કરોડ નો બંગલો હેકો. એમે એક કરોડ નો બંગલો મને આલ દેજો. અડધો કર એક કરોડ નો
એવું કોને કહું જરા કહોતો.
એવું કરો એ તો બે જણા વાતો કરે છે કરોડ કરોડમાં. કાર્ય પેલો કે માર દિવસનું ટન. બે જણ વાતો કરે કે મારો કરોડનો બંગલો છે બે કરોડનો. એટલે એ રેકોર્ડિંગ એ વાત કરી હભળાવતો હતો એમા બેનું કેટલુંક ટનઓવર દિવસ નું. હે હલો?
કશું કેવાય નહીં.
તમે કામ કરો તમને આઈડિયા તો આવવો જોઈએ ને અંદાજ તો હોવો જોઈએ ને અરાઉન્ડ તમને ખબર તો પડવી હોવી જોઈએ ને કે કેટલો હશે.
ના એ બધું ના કેવાય પાપ લાગે. ના, ના, ના, ના, ના.
એ અમે શું કર લેવાના ઘેર બોલાવે છે આપણને તો પાછું એમને વિશ્વાસ નથી.
અરે હું મમ્મી પપ્પા ને પણ નઈ કેહતી તો તમને શું કહું.
હે?
મમ્મી પપ્પા ને નઈ કેહતી ને
એ તો મમ્મી પપ્પાને તો ના જ કેવાય ને યાર.
કેમ ના કેવાય ના, ના, ના, ના, ના, ના, ના. એવું બધું ના કેવાય.
હાલો સંભળાતું નઈ હલો.
હલો આ તો હું તમારા બેનને કહું તો.
તો અંદર અંદર જ વાગેલા સવારે બી. આલો ચાલું રાખો, હલો. હલો ભાઈ વાત કરી લે હલો.
હલો.
હલો
હલો
હા બોલો એમ કહું છું હું તમને.
હા બોલો બોલો મેં ક્યાં ના પાડી.
પણ મન કો ભઈને ના કહેવાય એમ કઉ છું મને તો કો.
ના ના ના ના ના એવું તો કહેવાય જ નહીં ને.
અરે અમે થોડા તમારી સેલેરી લઈ લેવાના એમ કો મને.
દેવા લેવાની વસ્તુ જ નહિં.
તો પછી
તોબી
નઈ નજર લાગે યાર અમારી. નજર લાગતી હશે? ભઈની ન
અમુક વસ્તુ મારા ખ્યાલથી મારા અને મારા કાનાના વચ્ચે જ રાખો બીજા કોઈ ન નાખો.
કાનો કોન છે?
મારા કાનાજી.
હા હા કાળીઓ ઢાકર.
બરાબર છે.
જો તમે ઈસ્કોન વાળા છો હેને?
અફકોઝ.
ઈસ્કોન વાળા તો અમે ના કેવાઈ એ પણ ઈસ્કો અમે પહેરીએ તો છે જ અમે કંઠી.
અમે વૈષ્ણવ છીએ શુદ્ધ કાનાજીના ભક્ત.
અમે શુદ્ધ કાનાજીના ભક્ત ના અમે રાધેના ભક્ત છે રાધે રાધે.
આપડે રાધા કૃષ્ણ કાના છે કે રાધા આવ મોધી ના આવ બને. કાન વગર રાધા કાન રાધા વગેર કસું જ નહી.
અરે આઈડિયા છે મને.
આઈડિયા નહીં મને પૂરું ખબર છે.
તમને પૂરું ખબર છે તો મને પૂરું નથી ખબર તો સોરી એના માટે ઓકે. તો મને
નથી જોજો. ના ના ના ના.
ત મને એવું મને એવું લાગે છે કે તમે મને એક્સેપ તો કર્યો છે પણ દિલથી એક્સેપ્ટ નહીં કર્યો ભાઈ તરીકે મને એવુ
એવું કેમ એવું કેમ લાગે છે?
તમે અમુક વાતો એવી કરો છો એટલા માટે કઉ છું.
હું એવી જ છું. મને મારી વસ્તુ પર સહેકાની આદત નહી અને ગમતું બી નહી. ભાઈ શું મારા પોતાની હગી બેન જોશેટ નહી કરતી નું.
પણ ભાઈ જોડે તો થાય યાર.
ના ના મારી હગી બેને શેર ના કરુને હું.
હગા ભાઈને શેર નહી કરો?
ના ના ના ના બસ એમજ.
કેમ એમજ પણ?
બસ જે વસ્તુ મને ના ગમે એ ના કરું.
એવું? તારે તો તમારે શું કરવું છે? તેમ કહો મને. કેમ કશું નહીં? તો તમે ક્યારે બોલાવ છો મને ઘરે તમારા ભાઈને ઘરે?
હલો. મેં કજું પૂછ્યું તમને?
સુું?
કે તમે ક્યારે બોલાવ છો તમારા ઘરે તમારા ભાઈ ને એમ?
જોઈસ.
હજુ જોશો એમ ભાઈને બોલાવાવામાં ભી જોશો હજુ એમ.
અફકોર્સ ઉગલ હોય જાય હો ને પેલા તો પેલા હું ઘરે હોવી જોઈ ને.
હા તો એ વાત બરોબર એ વાત છે બરોબર.
હુ હુ ઓફકોર્સ.
એ વાત બરોબર છે તમારી.
હું ઘરે હંશ તો તમે આવશો ને ત
શું ખવડાવશે એમ કો મને?
તમારે શું ખાવું છે?
મને ખાવામાં બધો બહ જ છે, મ અને બહારનું ઓછું બહારનું ખઇએ પણ ઘરે બનાયલું હોય એ. એમ બારનું ખવ પણ બોવ ઓછું એમ.
હારું.
એટલે ઘરે બનાયલો કઈ કઈ બી હશે, હું જોઉં છું તમે બોલાવો છો કે નઈ બોલાવ. ત પછી તમારી વાત છે, પછી તમારી વાત છે.
હારું હારું જોઈ લઈશ.
પછી હું તમને કોલ કરું છું મારામાંથી કાર્યમાંથી ઓકે.
હમ.
પછી હું મારા કાર્યથી તમને હું ફો ફોન કરું છું, એક
ઓકે.
એટલે તમને કઈ પ્રોબ્લેમ નથી ને હું કોલ કરું તો એમ કઉ?
ના મને કોઈ ખબર નહી.
ના જ હોય ભાઈ જો ડે વાત કરવામાં સેની પ્રોબ્લેમ.
મેં કઈ કહું.
હે?
મેં કઈ કઈ કશું ક ધુ.
હા એમ તો કઉ છું હું.
બરાબર છે.
તો બોલો બીજું કઈ. શું બોલુ જે બોલવુ હોઈ જમી લીધુ?
કેનો? બતાવતી સેવસડ.
એટલે આઈ થિંક બાર જમ્યા હશો મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી ઘરે. તે ઘરે તમે બનાવો છો એમ, તમને આવડે છે.
મને ખાવા બનાવ ત્યારે મારા મમ્મી જ બનાવે છે.
તમને આવડે છે તમને આવડે છે એમ કો? હે?
કે હું કરો જોપ પર હોવુ.
તમને આવડે છે? મારી બેનને જમવાનું બનાવતા આવડે બધું. બધું બનાવતા. અ હ હસવા-સા સારું કે જેમ કે તમે શું શું બનાવી શકો બધું મીસ કે?
તમે જે કો‌એ.
સિરિયસલી?
ઓફકોર્સ.
હું આવું તો કઈ સ્પાઈસી બનાવો જો બીજું કઈ નઈ જોવું તું મારે
ઓકે.
-શું બનાવ્યું જેમ કે??
-તમે જે ખાવું હોય એ.
તમારે જે બનાવું મારી કઈ એવું કઈ એ છે નહી કે મ ફરમાઈશ કે આ જ બનાવો. તમે જે બનાવો એ પણ સ્પાઈસી બનાવજો એમ
ઓકે તમે બનાવો તો જોઈ લેજો ખાલી
હા તો વાંધો નહી હું જોઈ લઈશ -તે એવું કરો ને પછી હું આવું પછી બનાવીશું મને જો મને મારા ઘરે બી હું જમવાનું બનાવું સવાર સાંજ ડેલી
ઓહો
તો પછી તમને કઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે બંને ભેગા થઈને બનાઈ શું એમ ક છું સામ મિનિટ જોવું એક મિનિટ
શું
અગિયાર આઠ એટલે હ વ ફોન કટ કરી પાછો કટ કરું હેંડો કરો તમે કરો પાછો કરો.
હલો. અરે હા સર ઊભા રહો ઉભા રહો ઉભા રહો- સાડા અગિયાર થયા છે. મારે એમ પી પછી જ વાત કરવાની છે અને પછી સુઈ જવાનું વેલો ઉઠ ઉઠવાનું છે એટલે હવે કાલે વાત કરીએ.
હારુ હેંડો મારે એવું જ છે ક જા હું આગળ જવાનું હશે.